ધ્રુવભાઈ
હલો હાલો
હલો કઈ નઈ જો બસ અત્યારે જમીન ને બા લકનીમાં આરામ કરીએે છે.
હા શું જમીયુ
જમવામાં તો અત્યારે શાક રોટલો દાળ ભાત છાશ હતી.
હા શું બાકીને શાક
બસ શાંતિ શાંતિ તમે કયો શું ચાલે છે તમારે બાકી
કઈ નઈ બસ જો રૂમે બેઠા હતા આજે જમીને
અચ્છા
જોબ શું કે છે તમારે
હે કઈ નહી તો ચાલે
ચાલે એમ
હા શું બાકી તમારે શું લાગે
બસ શું અમારે તો દોડમ દોડા સવારે ઉઠવાનું વેલા સર પાંચ વાગે ગ્રાઉન્ડ દોડવા જવાનું
એક્ઝામ દીધી છે પોલીસની કોન્સ્ટેબલની પછી રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે
શું પેપર
પેપર આમ તો સારું રહે છે એકસો વીસની આજુ બાજુ આવી જશે છો મેરીટ ક્યાં કેટલા અટકે કે ખબર નય
હા તૈયારી સારી કરી હોય એટલે આવી જશે વાંધો નહી આ
તમે બોલો બાકી
કઈ નઈ બસ જો ચાલે જોમા જાય સવારે ઉઠી ને
એવું છે એમને શું બાકી ઘર ના બધા શું કરે
કઈ નઈ બસ ઘરના જમીને બધી બેઠા ટીવી જોઈને
હ એવું છે
શું કરે તમારા વાઇફને છોકરા હમ્મ શું તમારો નાનો છોકરો શું સ્ટડી કરેને હા કેટલામાં
એતો હજી એલ કેજી માં છે ભાઈ હ તમે પણ ક્યારેક આવો હવે આવો જુનાગઢ
હા હા
ત્યારે તમે કે કેટલા ટાઈમ થી જારે કોલ કરો ત્યારે એમજ કહોશો આવશું આવશું કો આવતા જ નથી તમે પણ
હા વરસાદ બરસાદ થાય તો આવીય ને કઈક આજો ને વરસાદ કેટલે ઉકરાથ થાયે ગરમી કેટલી થાય આમાં
એતો વાત છે યાર અમારે તો સવાર માં દસ વાગ્યા માંથી તડકો બહુ લાગવાનું શરૂ થાય છેક છ વાગ્યા સુધી છ વાગ્યા સુધીમ રૂમમા નીકળવાનું મન ના થાય બઉ જ તડકો પડે હો બહુ જ તડકો પડે યાર અત્યારે માણ માડ રૂમ ઠંડા થાય હજી નવ દસ વાક છે ને ત્યારે રૂમ ઠંડા થાય ત્યાં સુધી તો રૂમમાં ઉફાટ જ મારશે.
અરે રૂમમાં તો રેવાતું જ નથી જયારે એસી ચાલુ કરી બે તો થાયે
અરે અમારે તો એ રૂમ એસી વાળા છે યાં તો ઠીક. બાકી ના એમાં તો તમારે રેવાય જ ન ભાઈ. હમ્મ તમે બોલો બાકી બસ શાંતિ. શાંતિ હ બાકી સારું તમારે.
હા હો બસ સારું કાંઈ ની જ શોરૂમ મા છે આ તો રજા આપી તી પછી કાલે ઓફિસે જાસુ ને પછી પાછી રજા એક દિવસ ને આવશે રવિવાર ની.
હમ્મ તમે તો યાર લગન કરીને ગયા તે ગયા અમદાવાદ પછી ના કોઈ દિવસ દેખાના જ ન જુનાગઢ બાજુ.
અરે યાર કામ જ એટલું હોય ને.
એવું છે એમ કોઈ કામ તો યાર અમારે એવ હોય પ. તો અમે નથી આ એ બાજુને દેખાતા તમે તો દર વખતે કોલ કરો ત્યારે એમાં જ કહશો કે આવું આવું આવું. આવતા જ નથી.
કામ એટલું હોય ને હવે ફાાઈનલ હમણાં જો વરસાદ આવે એટલે આવવાનું છે ફાાઈનલ.
પાકું
હા હા પાકૂ બાકૂ ફાઈનલ વરસાદ થઇ જાય થોડોક એટલે સક્કર મારી જઈ બાજુ.
એવું છે એમ ને.
હા.
શું ચાલે છે બાકી કંપનીમાંને કેમ છે તમારે.
કાઈ નહી જો બસ કોમ્પ્યુટરર બેસીને આખો દિવસ કામ કરવાનું બેસીને બેઠા.
હમ્મ હા તમારે સારું છે એસીમાં જ બેઠોનું શું બસ સારું શું તમે આપડે ખેતરમાં વાય દીધું
હા ખેતીમાં તો એવું છે કે અત્યારે વરસાદ થાય તો વાઈ દે બાકીને તો કરનાવા વરસાદની વાત જોયો વરસાદ થઈ જાય એટલે વાઈ કે છે.
મારે પણ એમ છે અમારે અત્યારે એજ
જા જા માણસો એ પેલા પાણી પાઈ ને માંડવી કરી નાખી પણ અત્યારે વરસાદની તાણ આવે છે. તમે તો વરસાદની વાત જોતા હશે ને
હા વરસાદ થાય એટલે વાય દેવાનું અમારે પાણી ઓછું હોય ને બાજુ એટલે વાવણી ન થાય
હમ તમારે પાણી પૂરું થઇ જતું હશે ઉનાળા
હા હા શું બાકીને બીજા બાજુ
બસ બધા મજા કરે પછી
હા
એવુ છે એમ
હમ
બધુ જલસા
હા આવ બસ કઈ ની ઘરે બેઠા બેઠા હવે આખો દિવસ આજતો કંટાળી ગયા. બહાર એટલી ગરમી ધાતી હતી ને ચવાવું નતું હ
એવું છે એમ શું સ્કૂલના દિવસો યાદ આવે કે
અંવે સ્કૂલમાં તો બહ મજા કરીએ આપડે ઓ ભાઈ
એવું છે એમને બહુ યાદ આવે સ્કૂલના દિવસો તો યાર બહુ મજા કરી
ટીવીમાં જોતા અને હા
તો તે યાર સમય પણ કઈક અલગ હતો ત્યારે અત્યારે અલગ છે યાર
હા
જિમેદારી માથી આવી ગઈ ત્યારે કઈ નતો ત્યારે બાપા કરતા એટલે આપડે ચર્ચા કરતા હવે અત્યારે ખબર પડે કે ના કર્યું તો સારું હતું અત્યારે એક સારી જગ્યા પર
હા
બઉ ફો ફોન જોઈએ સોરીએ સોરીએ ટીવી જોઈએ આપડે બોવ આપડે બોવ આપડે માર ખાધા સરના
હા સ્કૂલમાં મજા જ આવી ત આમ તો મજા હોસ્ટેલમાં હતા. હોસ્ટલમાં નામ
પછી રાતે ઉઠી ઉઠીને આપણે ધાબા ઉપર જઈને ભેળ બનાવતા નાસ્તો કરતા
એ ત્યાર તો બોવ યાદ આવે હ
ક્યારેક ક્યારેક પકડાઈ ગયા હોય ત્યારે માર ખાતા આપડે
ત્યારે ક્લેસ
હા જયારે લેશન ના કર્યુ હોય ત્યારે માર ખાવાના આપણેે
હા
આપડે પરમારસ સોલંકી સાહેબ આપને બહુ માર ખાધા
હા
તને યાદ તમને યાદ છે. આપણે એક વખત વાકાવાળીને આપે ઉદભેટ કરાવી તી હમ આપડે બધીને પગું સોજ સોજા સડી ગયા હતા પગુમાં, હલાતું નતું બે દિવસ. સુ ખબર ને? ટેકે ટેકે આપણે સ્કૂલે જતા.
હા, બહુ મજા કરી નવરા, નવરાત્રીમાં અને હોળીમ હા.
હાહો નવરાત્રીમાં તો નવે નવ દિવસ આપડે રાતે રમવાનું બ અગિયાર સાયન્સ હોય તો ભલે, ને બાર સાયન્સ હોય તો ત્યારેય ભલે.
હા, રમવાનું તો ખરી આમ. આમ ઓલા ગણેસ ચતુર્થીમાંને બહુ મજા કરીએ આપણે.
હમ. હવે તો અહીં તો યાર કોઈ મજા જ ના બધા નવા દુસ્તર છે એમાં તો ઠીક પછી પણ એમ કે જૂના તો જૂના. હા.
હા, હવે તો નવા ન બધી આવવા માંડે.
આપડે પેલા ધોરણમાંથી બધા હારે હતા.
હા હા.
સેઠ બાર સુધી હારે હતા, બાર પછી નોખ નોખા થઇ ગયા આપડે બધાય.
હા હો, બહુ મજા કરી એટલા દિવસ.
હમ, બહુ યાદ આવે એવા બધા દિવસો.
હા.
બોલો, બોલો, બાકી તમે.
કઈ નઈ બસ જોવો તો, હા.
સું? હ, અમને યાર કંટાળો ચડે છે, હવે તો એમ થાય છે કે સાલું પેલા બહુ. પેલા આપડે સ્કૂલમાં તા, ત્યારે ફોન નતો, પન જલસા, ત્યા મજા જ આવતી. બધા ફ્રેન્ડ જોડે બેઠવાની, હવે અત્યારે ફોન છે પડ કોઈ ફ્રેન્ડ નથી બેઠવાવાળા.
હા
બસ સવારમાંથી ઉઠીને તૈયારી કરવાની, ને સાંજે પાછું સુઈ જવાનું. રોજનો આ ને આ સ કાર્યક્રમ.
ક્યાં અ? તૈયારી ક્યાં કરો તમે?
ના, કઈ નઈ, ઘરે ને ઘરે જ. એટલે લાઈબ્રેરી એ જાઉં. ને ક્લાસીસ જોઈન કરીયા, બસ.
હ, કંડેક્ટરમાં ફરાયું હોય ને ફોરમાં આખ?
હા, પાછું ફોર્મ ભરે ને, ને પાછું આવક આપણે ઓલામાં
હા ફોરેસ્ટર
હા, ફોરેસ્ટરમાં જો હાઈટ તો આવી જાય, પણ રનિંગમાં જોઈએ, કેમ કે રનિંગમાં બઉ
હા, મહેનત કરે એટલે થઇ ગયો, વાંધો ન
હા, હા આમ મહેનત કરવાનું કીધું મનેય, ફોર્મ ભર્યું તું ન્યાથી, કે ભાઈ તમારી હાઈટ બાાઈટને ઈ તો આવી જસે પણ તમે ઈ કે થોડીક મહેનત કરજો, એટલે સક્સેસ થઈ જાવ ઈ કે.
હા
જોઈ હવે કરવું તો જોશે જ ને હવે તો ઉંમર થઈ ગઈ. નહિં કઈ કર્યું તો ખેતી માં તો આપડું કઈ નહી ભેગું થાય.
હા, હા.
બોલો, બાકી તમે?
ખેતીમાં તો સું બાકીન આવ તો, ખડના ખડતા હસે, કાં?
હમ, મારા પપ્પા ને કાક તાઉને તે કરે સે, અમે તો કોઈ નથી કરતા. અમે તો બધાય, બાકીના બધાય ભણે સે ને અમે તૈયારી કરીએ.
હા હા ન્યાં ત તમારા ગામમાં જ લાઈબ્રેરી હશે ને?
હા ગામમાં જ છે.
હા હા.
ગમ હા. ગાાને ગ છે રોજ્યાં સવારના પુર માં ગ્રાઉન્ડ છે ત્યાં પાંચ વાગન ઉઠીને રનિંગ. કરવા જઈએ પછી પાછા. આવી ને નાસ્તો બાસ્તો કરીને લાઈબ્રેરી એ જઈએ. લાયબ્રેરી થી પાછ પાંચસ પાંસો સાડા પાંચસો એ પાછા આવીને પછી પાછ. દોડવા જઈએ ત્યાંથી આવીને. ફ્રેશ બ્રેશ થઇ જમીન પાછળને લાયબ્રેરી વાસવા જઈએ. હા. બસ રોજ ન રૂટીન આજ વાસવું દોડવું બીજું કઈને.
એવું છે એમને.
હમ.
ઘરના તો બાકી શું. કર ના બરી મજામાં ને.
છે આ મજા જ કરે છે અત્યારે તો હાલમાં. છોક હા. જલસા છે હમણાં એક નાનો છોકરો છે એમાં બીમાર પડયો હતો. અત્યારે તો જો કે કઈ વાંધો નથી સારું છે એની તબિયત તો.
હા હા.
તમે બોલો ભકી તમારો પરિવાર ને ઘરનાન કેમ છે.
કઈ નઈ બસ તો બધા મજામાં.
કેમ આજે આ મને યાદ કરીએ.
કં ન કે સ્મિતભાઈ ને ફોન કરી ને શું કરતા હશે.
બસ જો ભાઈ લાઈબ્રેરી એ છીએ. બાલ્કનીમાં જે બાર બેઠા તા ઘડીક લાંબા થઈ ગયા. ગરમી બહુ થાય છે. એને
હા હાલો વાંધો ને તો ક્યારેક ફોન કરજે.
રીડિંગ કરવા એટલે અંજળ નહી આવે પાછુ રીડિંગ તો કરવું જ જોઈશે.
હા હા.
હા ‌હા ધીરૂભાઇ
એ હારૂ